હેલો
હલો
હેલો
હા મજામાં
બરાબર
અમે તો કઈ નયથી બેસી રહ્યા છે.
તમને રમત ગમે છે.
હા ખુબજ ગમે છે.
તમે મને રમત વિશે કઈક કઈ શકો છો
હા
મો
વિદ્યાર્થીઓ માટે રમત ગમત ખૂબ જ જરૂરી છે તે તેમની એકાગ્રતા વધારે છે અને અભ્યાસ પણ સારો પ્રભાવ પડે નિયમિત રમતા રમતા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને કાર્યક્ષ્મતા વધુ જોવા મળે છે શાળા શાળાઓમાં અને કોલેજમાં ર રમતગમતને પ્રોત્સાહન આપવું જરૂરી છે
બરાબ રમત ગમત વ્યક્તિ સમગ્ર વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જારે કોઈ વ્યક્તિને નિયમિત રીતે કોઈ રમત સાથે જોડાય છે ત્યારે તેને શારીરિક વિકાસ સાથે અને સામાજિક પણ વિકાસ થાય છે ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ન સમય નું સંચાલન જવાબદારી અને નિર્ણાયક ક્ષમતા વિકાસ થાય છે રમત ગમત તે સારી વાત છે મને તો રમત માં ખુબ જ રમવાની સરસ રમત એમ કેહેવાય તો મને તો બેડમિન્ટન ખુબજ ગમે છે ફિટનેસ માટે માત્ર ભારે કસરત જરૂરી નથી રોજના ત્રીસ થી સાઠ મિનિટ સુધી ચાલવું દોડવું અથવા યોગ્ય કરવું પણ શરીરને સ્વસ્થ રાખવા માટે પરંતુ તે નાના બાળકો માટે મેદાનમાં રમવાનું અને વૃદ્ધો માટે નિયમિત ચાલવું ખૂબ જ ફાયદાકારક છે
હલો
હા હલો
ફિટને જાણવા માટે સંતુલિત આહાર નું મહત્વ પણ એટલું જ છે જે જેમ કે લીલા શાકાભાજી ફળો દૂધ અનાજ પ્રોટીનયુક્ત ખોરાક શરીરને જરૂર પોષણ આપે છે જંક ફૂડ અને વધુ ખાણ વાળા પદાર્થોઓનું સેવન ઓછું કરવું જોઈએ માનસિક સંવસ્થામાં પણ આપણે રમત ગમત ખૂબ ઉપયોગી કસરત દરમિયાન એ નામ નામ ઓનર્ ઉત્પન્ન થાય છે શાળામાં તળાવ અને ચિંતા ઘટાડવા મદદ કરે છે નિયમિત શારીરિક પ્રવૃતિ વ્યક્તિને ખુશ અને ઉર્જાવન રાખે છે
બરાબર યોગ્ય ભારતી પ્રાચીન પર પરંપરા અને આજે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગયું છે યોગ્ય શરીરને લવકીચતા વધારે છે મનને શાંત રાખે છે અને વિશ્વાસ પ્રક્રિયાને સુધારે છે પ્રાણાયામ જેવી યોગ્યતા કાર્યોને સાયેલી ફેસા ક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે રમત ગમત દ્વારા દેશને ગૌરવ પણ વધે છે જયયારે કોઈ ખેલાડી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશ માટે મેડલ જીતી લાવે છે ત્યારે સમગ્ર દેશ ગર્વ અનુભવે છે રમતગમત રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રેમીની ભાવના મજબૂર બનાવે છે આજના યોગ્યમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર અને ટેલિવિઝન વધતા ઉપયોગને લોકો વધુ બેઠકું જીવનનું જીવા લાગ્યા છે આ કારણે સંતુલનતા ડાયબિટીસ, બ્લડપ્રેશ હૃદયના રોગ જેવા સમસ્યા વધી રહ્યા છે આજે સ્થિત રમતગમત અને ફિટનેસનું મહત્વ વધી ગયું છે સારી ફિટનેસ માટે પાણીનું પરંતુ સેવન પણ જરૂરી છે શરીરમાં પાણીનું થવાથી નાક નબળા અને સમસ્યાઓ થઈ શકે છે જે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાથી શરીરને સંતુલન જોઈ રાખે છે ખેલાડી માટે યોગ્ય આરામ અને ઊંઘ પણ એટલી જ જરૂરી મહત્વપૂર્ણ છે જેટલી કસરત સામાન્ય રીતે દરરોજ સાતથી આઠ કલાકની ઊંઘ શરીરના પુન નિર્માણ અને ઉર્જા પ્રાપ્તિ માટે જણાય છે. સારું લાયગુ.
હા.
તમે મને કહી શકો કે તમારી ફેવરેટ રમત કઈ છે?
હ ભારતમાં રમતગમતનું મહત્વ સતત વધી રહ્યું છે જેમ કે ક્રિકેટ ઉપરાંત કબડ્ડી અને બેડમિન્ટન કુસ્તી, શૂટિંગ અને એ પણ ભારતીય ખેલાડી વિશ્વસ્તરે સારું પ્રદ ર્શન કરી રહ્યા છે આ યુવાનો રમતગમત તરફ આ આકર્ષિત કરે છે રમતગમત અને ફિટનેસ માનવ જીવનમાં બે મહત્વપૂર્ણનું આધાર સ્તંભ છે સ્વ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન માટે વિશેષનુ રમતગમત હોય છે એટલે દ દરેક માણસને વધારે કરતા હવે રમવાનું ગમે છે અને કારણ કે શારીરિક પ્રવૃતિઓ દૂર થતા જાય છે જેના કારણ કે વિવિધ પ્રકારના આરોગ્ય સમસ્ યાં વધતી જાય છે રમતગમત અને ફિટનેસ વ્યક્તિ તંદુરસ્ત સક્રિય આત્મવિશ્વાસ બનાવે છે.
બરાબર આપણા દેશ માટે ખેલાડીઓ માટે આપણા દેશના માટે રમતગમતના ખેલાડીઓથી કેટલા બધા જાગૃત થઈ રહ્યા છે એ ખેલાડી માટે તો આપણા દેશનું નામ રોશન થાય છે કેમ કેવાય કે ક્રિકેટ માટે કેટલા ઘણા બધા લોકો એક ટીમ છે જેમ કે આર સી બી, સી એસ કે એમ કહેવાય છે કે એ બધાનું પણ એમ ખુબ જ ખુબ જ એટલે ઘણું બધું આપડા પર થાય છે. ખેલાડીઓ માટે યોગ્ય આરામ અને ઊંઘ જેટલી જરૂરી હોય છે તેવું જ એમ કહેવાય કે ખેલાડીઓ વધારેમાં વધારે આરામ કરે ઊંઘ કાઢે એને માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે મહિલાઓ માટે પણ રમતગમત ફિટનેસ આંતર જ જરૂરી છે. આજે મહિલાઓ ક્રિકેટ, બોક્સિંગ, કુસ્તી, બ્લેડ મેડલ અને અન્ય અનેક રમતો વિસ્તરે છે સફળતા મેળવી રહ્યા છે બાળપણથી જ રમતગમતની ટેવ વિકસવામાં આવે છે વ્યક્તિ આખી જિંદગી તંદુરસ્ત રહી શકે છે માતા પિતા અને શિક્ષકો મએ બાળકોને મોબાઈલ અને વિડીયો ગેમ્સ કરતા મેદાનમાં રમવા મા પ્રોતસિત કરવું જોઈએ.
રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ શારીરિક અને માનસિક વિકાસનું શક્તિશાળી માધ્યમ ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી, વોલીબોલ બેડમિન્ટન, ટેનિસ અને એથલેટિકસ જેવી રમતો શરીરને મજબૂત બનાવવા અને નિયમિત ર રમત રમવાની હૃદયની કાર્યક્ષમતા વધે છે નાયઓનો મજબૂત બને છે અને શરીર સહનશક્તિ વધારે થાય છે જેમકે ફિટનેસ અર્થ માત્ર પાતળા પાતળા કે સશક્ત દેખાવાને નથી ફિટનેસ એટલે શરીર, મન શરીર મને ખૂબ જ ભાવના આપે છે સંતુલન નિયમિત વ્યામ, આહાર, પૂરતી ઊંઘ અને શારીરિક ફિટનેસ અને રમત જેવી ખૂબ જ જરૂરી હોય છે.
હમ રમતગમતનો એક મહત્વપૂર્ણ લાભ છે કે તે વ્યક્તિ ટીમ સાથે કામ કરવાનું શીખવે છે ટીમ રમત ખેલાડીઓ એકબીજાને અધાકાર આપતા શીખે છે અને સામૂહિક લક્ષ્ય માટે પ્રયત્ન કરે છે આ ગુણો જીવનભર દરેક ક્ષેત્રમાં ઉપયોગી સાબિત થાય છે રમતગમત વ્યક્તિઓમાં જવાબદારીની ભાવના, નેતૃત્વ ક્ષમતા અને સંકલ્પના શક્તિનો વિકાસ કરે છે. આ ઉપરાંત ખેલાડી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંત રહેવાની, એક યોગ્ય નિર્ણય લેવાની કળા શીખે છે ફિટનેસ જાણવવાની માટે નિયમિત કસરત સાથે યોગ્ય જીવનશૈલી આપવાની પણ જરૂર છે. સમજદાર ઊઘવું, પૌષ્ટિક આહાર લેવું અને ખરાબ ટેવથી દૂર રહેવાનું સ્વસ્થ જીવન માટે અનિવાર્ય છે જે લોકોને પોતાની તંદુરસ્તી પ્રયત્ન સ સજાગ રહે છે. તેઓ સામાન્ય રીતે વધુ ખૂબ આત્મવિશ્વાસથી અને કાર્યક્ષમ હોય છે તેથી દરેક વ્યક્તિઓને રમતગમત અને ફિટનેસને પોતાના જીવનનો અભિનય ભાગ બનાવવો જો જોઈએ.
રમતગમત વ્યક્તિમા શિસ્ત ટીમવર્ક નેતૃત્વ ગુણો વિકસાવે છે તેમજ જીત, હાર બંને સ્વીકારતા શીખે છે રમત દરમિયાન વ્યક્તિ ધીરજ, મહેનત, આત્મા આમા પર આત્મનિયંત્રણ પાઠ શીખે છે આ ગુણો જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવામાં મદદરૂપ બને છે વિદ્યાર્થીઓ માટે રમતગમત ખૂબ જ જરૂરી છે તેમની એકાગ્રતા વધારે છે અને અભ્યાસ પર સારો પ્રભાવ પાડે છે. અહીં કહી શકાય કે રમતગમત ફિટનેસ સ્વસ્થ સફર ભારતમાં રમતગમત મહત્વ સતત વધી રહ્યું છે ક્રિકેટ ઉપરાંત બેડમિન્ટન, કુસ્તી અને આધુનિક સમયમાં ફિટનેસ વિવિધ સ્થાનોમાં અને ટે ક્નોલોજી પણ ઉપલ ઉપલબ્ધ છે અને ઘ ચિંતા મદદ કરે છે નિયમિત શારીરિક પ્રવૃતિ વ્યક્તિ ખુશ અને ઉર્જાવાન રાખે છે આ તરીકે રમતગમત દરેક વિદ્યાથી વિદ્યાર્થીને ખૂબ જ સારું લાગે છે.
એ તમે બી રમતગમતમાં ધ્યાન રાખજો ને ફોન વાપરવાનું નથી. બાય.
બાય.